હા શું કરો છો તમે?
અમે બેઠા તા હિંચકામાં.
એવું એમ. ક્યાં કોલેજ બોલેજ જાવ છો કે નહીં?
ના, બે દિવસ થી ઘરે છીએ.
એવું એમ. હમણાં કેક ફરવા નતા ગયા?
હા.
ફરવા નતા ગયાં ફરવા, ક્યાંય?
હા ગયા-ગયા તા ને હમણાં.
ક્યાં ગયા તા?
અમે ગિરનાર ગયા હતા
એવ ગિરનારમાં સારું ફરવાનું લાગે શું શું ફર તમે?
અમે ગિરના પર્વત ચડ્યા તા પછી ત્યાં બે દિવસ અમે રહ્યા તા.
હા, બરોબર. ફરવાનું તો ગિરનારમાં એય હારું હે, અમે હમણાં કચ્છ અમાર સ્કૂલ માંથી પ્રવાસ હતો ને એટલે અમ અમેય કચ્સમાં જાતા, એટલે અમે તો સ્કૂલ માંથી જાતા. ફરવા માટે. બે લઝ્કરી કરી તી, એક હતી ને એક છોકરાની અલગ અલગ હતી અમને મજા આવી ફરવાની. તમે કોઈ સ્કૂલ માંથી પ્રવાસ નહી ગયેલા
સ્કૂલ માંથી ગયેલા છે તમે
એવું એમ
હા.
હા તો માહિતી આ ને થોડી એના વિશે જેવું જોતા મને ફર મજા આઈ કે નહીં
એટલે માહિતી તો હુ નાનો હતો ત્યાં સ્કૂલ ના પ્રવાસમાં માંથી ગયો હતો. એ મીની પ્રવાસ હતો કોઈ આમ મોટો પ્રવાસ તો નતો પણ તો એ કમસે કમ ઓછામાં ઓછા દોઢસો જેટલા છો કરાઓ તો હતા જ એટલે ટોટલ છોકરાઓ છોકરા છોકરીઓ બધા ભેગા હ બે લક્ઝરી કરી હતી. અલગ અલગ અમે નજીક જ ગયા હતા કમસે કમ દોઢસો કિલોમીટર અંતર સુધી જ ગયા હતા.
હા.
મિની પોઈચા
બરોબર મિની પોઈચા ફરવાલાયક સ્થળ છે ને
હા ત્યાં દર્શન ત્યાં મંદિર છે.
હા.
ને આમ નાના છોકરાઓ માટે ફરવા લાયક
હા. કેમ કેવું ફરવાનું કેવું એવું એમ મંદિર આવેલું એમ
હા ત્યાં મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું છે.
અચ્છા સ્વામિનારાયણ હા મેં ચિકન કચ્છમાં જયા ત ને પેલા તો અં આશાપુરા માતા ના મંદિરે જયા ને માતાના માટે દર્શન કર્યા પછી વડી જેલું કચ્છ નું રણ નય હતું સફેદ કચ્છ નું રણ ગ્યા તા એટલે નયા ફરયા સફેદગજ ના રણમાં તો તમે જો ને એટલે તમને એવું લાગે કે જોને ત સ્વર્ગમાં ના જ આવ એટલી મજા આવે ફરવાની અમે અહીંયા સીટ જેટલી ઘડા સૂર્યાસ્ત ના થાય એટલી કડામેી રહ્યા હતા જે સૂર્યાસ્ત નો નજારો અલગ જ હોય તમે ઘરેથી જુઓ ને તમને ઘરે થી પાંચ છ મિનિટ વહેલો ડૂબતો હોય સૂર્ય પણ તમે રણમાંથી જોવ ને તો લેટ ડૂબે એટલે કે ટાઈમ થોડો આગા પાતો રહેે એમ તમને અલગ ફીલ થાય એક રનમાં ફરવાની મજા આવે પછી એક ઓલો કાળ ડુંગર આવેલો ખબર કચ્છ માં તો કદાચ સાંભળ્યું હતો એટલે એટલે અમે અહીંયા ફરવા જા કે એટલે પબ્લિક એવું કહે કે તમે જેમ ટાળે ને એને ઉપરલી સાઈડ બધી વસ્તુ ખેચા હે એને કોક ચુંબકીય વીસ કવામાં આવે હ એટલે હું તો નતો માનતો એટલે મે પછી અહયા જઈને ચેક કર્યો ને એટલે ખરેખર જેમ આપડે ચડાવ હોય ને એ બાજુ વસ્તુ ખેંચાતું હતું જેમ બોટ બટલ મૂકી ને એટલે બોટલ ઉપર જતી હતીી એટલે હું એ નવાઈ લાગી મારું જબર કેવા આ બધું તમે કોઈ આવા આવી જગ્યા જયેલા અંબાજી બાજુ
હા અંબાજી ગયેલો તો
હા તો અંબાજીની થોડી માહિતી આલો ને કેવું ફરવાનું છે
અંબાજી પર્વત છે.
હા. હજી થોડી વધુ માહિતી જોવે છે મારે
હા એટલે ત્યાં આમ વરસાદ ઋતુમાં જઈએ ને તો મજા આવે એવું છે ત્યાંનું વાતાવરણ બહુ મસ્ત છે
પછી ત્યાં ઉપર પણ દર્શન કરવા છે ને નીચે પણ મંદિર છે.
હા બરોબર. તો બોલો મેં વાત મળી હતી કે જે અહીયા કોક શું કેવાય પહાડ દેવું આવેલું અયા મંદિર અહિયા તો ચડેલા?
હા.
એવ એમ કેટલો ચડેલા હતા?
અમે એક બે વખત ચડેલા છીએ હજાર પગથીયા છે ત્યાં. ના ના લિફ્ટ માંથી નહી પગથિયાં ચડ્યા હતા.
તો પગતિ તો મજા આવતી હશે આમ તમે કઈ હું તમે કે ઘરના પ્રવાસ સાથે કે આમ જે ઘના લોકો સાથે પ્રવાસ ગયેલા?
ના ઘણા લોકો સાથે નથી ગયા આજ સુધી.
એ હું તાર મિત્ર સાથે
હા મિત્રો સાથે અમે ગયા તા.
અ અંબાજી ને ગિરનાર ને કેદારનાથ અને બે ત્રણ વખતે ટ્યન કરેલી છે.
એવા
હમ તમે અત્યારે કઈ કોલેજમાં ભણાવો છો?
હું તો હાલ બીબી એ કરું છું પાટણ.
હા એટલે ફર્સ્ટ ઈયરમાં કે સેકન્ડ ઈયરમાં?
હા હું ફર્સ્ટ યરમાં હું સેમ વનમાં.
તમારું બેલકમ ક્યારે આવ હતું કોલેજમાં?
ના હજુ અમારે વેલકમ હવે અમારે હમણાં બે દસ દિવસ પેલા કોલેજ જ ચાલુ થઈ છે એટલે હવે વેલકમ થવાનું છે. તમાર તો ત તમે શું કરો હાલ?
હું હું બી કોમ કરું છું.
બીકોમ કરો એમ કાઈ જગ્યા એ?
હ ગુજરાત યુનિવર્સિટી માં.
એવામ તો તો સારું કેહેવાય.
હા અમે તો સેકન્ડ ઈયર માં છીએ.
ના ના બરોબર સારું કેવા આમ તો બીકોમ.
વાનું વેલકમ થઈ ગયું ને હવે ફ્રેશસ રાખવાનું છે.
એ વેલ વેલકમ તો અમાર થઇ ગયું પણ ફ્રેસર હજી અમારે નથી રાખી. એનું આયોજન હવે જે અમારા જે સિનિયરો છે ને એક કરી રહ્યા છે અમારી પાસે દરરોજ આવે વાત કરીે છે હવે ટુંક સમયમાં અઠવાડિયામાં પ્રેશર ચાલુ થઈ જાય અમારે આમ તો આ તમે જુઓ તો જેએચનજી યુનિવર્સિટી સારી કહેવાય પણ હવે સારું છે પણ શિક્ષકો ફેકલ્ટી પણ સારી છે એટલે ભણવાની મજા આવે તમે કઈ જે બીકોમ કરો હો એ બધું અકાઉન્ટનું જ આવતું હશે ને.
ના એટલે એવું જરૂર નથી કે બધું એકાઉન્ટ નું જ હોય. અકાઉન્ટ ના વિષય હોય ઈકોનોમિક્સ હોય. પછી માર્કેટિંગ નું હોય.
બરોબર બરોર શું જોવે?
બિઝનેસ લગતી જ હોય. ને બીકોમની લાઈન પણ બહુ સારી છે બીકોમ બી એ બધી સારી જ લાઈન છે આગળ બઉ આમ બિઝનેસ લાઈનમાં તમારે જવું હોય તો આગળ ફાયદો છે બેનિફિટ છે
વાત સાચી તારી બી કોમ કરીને એક વાર બે વાર એમ બી એ કરી લઉ ને એટલે લાઈફ થઈ જાય આમ તો એમ બી એ કર્યા બાદ તો માસ્ટર ડીગ્રી બીકોમ લઈલોને તો તમને ઘણું બધુ ફાયદો થઈ જાય હા તમારે આગળ શું એમ બી એ કરવાનું હે કે એમ કોમ
હા વિચાર તો છે માસ્ટર ડિગ્રી એમ બી એ કરવાનું પાર્ટ ટાઈમ જોબ
હા પાર્ટ ટાઈમ જોબ
હ હ
એમ કઈ જગ્યાએ તમારે એમ બી એ કરવું છે
હા તમે ક્યાંય પાર્ટ ટાઈમ જોબ કરેલી છે કઈક પા સ્કૂલ જતા હોયને પાર્ટ ટાઈમ ક્યાંય
ના હાલ તો હું કોલેજ કરું છું ના ના એવું તો મેં કોઈ કરેલું નહીં કોઈ પાર્ટ ટાઈમ જોબ કે
એટલે તમે હજી આમ ફ્રેશયશ જ છો કઈ એક્સપિરિયન્સ કઈ વાત નો તમારો
ના ના એવું કાય નહી વેકેશનમાં મારા પપ્પા સાથે જઉં કામે બાકી ઘરે જ રહું છું હ વેકેશન પડે એટલે જવું બાકી તો ધરે આમ કઈ એવો આઈડિયા નથી કે જોબમાં શું કરવાનું હોય એક્સપિરિયન્સ નથી તમે કોઈ કરેલું એવુ
હા મૅ કરેલુ
એવું તે કઈ જગ્યા એ
અમે એક જગ્યાએ બેંકમાં હમણાં ગયો હતો
એવમ જેવું રહેતું
પાર્ટ ટાઈમ કોલેજ માંથી હતું ત્યાંથી ગયા હતા અમે મહિનો કર્યો હતો
અચ્છા એટલે તમને પગાર આપ્યો હતો કે ખાલી શીખડાવા શીખવા જ ગયા હતા
ના એટલે આમ શીખવા માટે હતું પણ તો એ સેલેરી આપી હતી
તો તો સારું કહેવાય આપણે એક્સપિરિયન્સ મળે આગળ કામ પણ આવે આ જો હવે તમે કોઈ કંપનીમાં નોકરી માટે જાઓ એટલે પેલું તો એ પૂછે કે તમારે એક્સપિરિયન્સ શું પણ અહીંયાની નહીં ખબર પડતી કે અમે નોકરી કર તોય એક્સપિરિયન્સ મળે જ નહીં નોકરી કરવા દેતા નહી ડાયરેક્ટ એસકપિરીયન્સ માગે કેમ મેળ પડે
ના એમનેમ એક્સપિરિયન્સ મળે જ ને એક વખત કઈક કામ કર્યું હોય
હા એલે
એક્સપીરયન્સ મળે
હ વાત સાચી તમારી હવે આ ખબર કોલેજમાં ઇન્ટર્નશીપ કરાવી છેલ્લે છ મહિના એટલે સારું એમાં પણ ઘણું બધું શીખવા મળે હા હાલ તો જી ગણપત યુનિવર્સિટી એમબીએ હે ને એમાં એમબીએમાં હારું હે તમે એકજન એમ બી એ કરો એટલે તમે જે એક યર ભણવાનું પછી બીજા યરમાં તમે છે, ને ઇન્ટર્નશીપ જ કરવાની હમણાં એક મારો ભાઈબન છે, હાલમાં ગણપત યુનિવર્સિટીમાં ભણે એને એક વાર કોલેજ કરી હાલ જે શું કરે આપણે નથી ઇન્ટર્નશીપ કરે હે પાલનપુર પોસ્ટ ઓફિસમાં હવે એની એક વર્ષનો તો એક્સપિરિયન્સ મળી જશે એટલે એને કશુ જોવું નહી પડે આગળ એટલે હવે ગણપત યુનિવર્સિટીમાં જે પ્લેસમેન્ટ પણ સારું મળે તમને પણ કદાક ઈચ્છા હોય તો એમ બી એમાં જઈ શકો
એટલે મારો ફ્રેન્ડ પણ છે, ત્યાં હા અત્યારે એ પાર્ટ ટાઈમ જોબ જ કરે
હા એમ બી એમાં મળી શકે તે તય ખેતી બેેતી કરો છે, કે ની
ના એટલે ખેલો ખેતી તો મા ફાધાર લોકો કરે છે.
એવમ તાર પાપ્પા કરે છે, એમ કે શું આવ્યું હ
હા અત્યારે તો કઈ વાય નતી અત્યારે હજી હવે
હજી વાવાનું હવે એમ છે.
હા એટલે મારા પાધર લોકો ગામડે છે, ત્યારે હું તો અમદાવાદ છું.
હા અમદાવાદ છો એમ તમે આમ અમદાવાદના કે તમારા ગામનાલ પ્રોપર તમે ક્યાં ના રહેવાસી કેવો
તો પ્રોપર ગામડાના જ છીએ પણ તો અમદાવાદ રહીએ
અછા અમદાવાદ છે, બરોબર બરો બર તમે કઈ થોડી માહિતી આલો તમારા વિશે એટલે આમ તમારા વિશે એટલે તમે જી હાલ બી કોમ કરો હો
હા.
એમ પણવાનું કેવુ આવે શું શુ વિષય આવે વિશે કોન
એટલે ઇકોનોમિક્સ હોય એકાઉન્ટિંગ હોય સ્ટેટ હોય
પછી હા માર્કેટિંગ હોય પછી અ કોમ્યુનિકેશન હોય
બરાબર રિઝલ્ટ આવી ગયા છે, ન
રીઝલ્ટ ફર્સ્ટ ફર્સ્ટ સેમનો જીતો આવી જ સેકન્ડ સેમ નુ બાકી છે. ને અત્યારે સેમ થ્રી ચાલુ થઇ ગયું છે.
હ તો કેટલું પર્સન્ટેજ આ તમાર
મારે આ તો સિક્સી સેવન્ટન્ટી
ઓ સારું કે આમ તો એટલે તમે ઈંગ્લિશ મીડિયમમાં બી બી કમ કરો કે ગુજ
હા હા ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમમાં
થ તો સારું કે આમ તો તમે હવે તો એમ બીએ કરજો કારણ કે બીકોમમાં ઇંગ્લિશમાં કરો એટલે તમને ઘણો ફાયદો થશે આગળ હમજાય ને તમે મુ શું કેવા માગુ?
અ તમે અગિયાર બાર શું કરેલું છે, કઈ લાઈનમાં તો કઈ ફીડમાં
મુ તો હાલ બીબી એ કરું પણ મે બી કોમ નોતું કરેલું આ બી કોમ એટલે કોમર્સ નતું લીધેલુ મેં અગયાર બારમાં આર્ટસ કર્યું તું તો મને એવી ઈચ્છા થઈ જાય કે ના આપડે કોક ધંધા વિશે શીખવું હે ધંધો કઈ રીતે કરવો એટલે મે એ આ બીબીએસી લીધું એટલે મને થોડી ઘણી બિઝનેસ રિલેટેડ માહિતી મળે ને
હમ.
એટલે કામ આવે આપણે ભવિષ્યમાં ઘણું બધું આવડી શકે.